હલો.
હેલો.
એમ છો. હાલો.
બસ મજામાં. તમે બોલો કેમ છો?
બસ શાંતિ છે.
બરાબર. હા મે પેપરમાં થી તો એમાં અમુક અમુક અ સમાચાર મેં વાંચ્યા
હા.
સૌથી પહેલા તો પેલું એક જવાન વિષ હતું કે એ એમને અ પદ્મભૂષણ અવોર્ડ જે નેશનલ એવોર્ડ મળ્યો છે. એના ક એમ તો સારું કેવાય એવું જોઈને આપણને ગર્વ થાય એમ કે લોકો દેશ માટે શું શું કરે છે.
હા સાચી વાત છે.
એમાં સૌથી પહેલા તો એ જ આપણા દેશના જવાનો જ આવે કે જે દિવસ રાત જાગીને જે છે બોર્ડર પર આપણા દેશની રક્ષા કરે છે.
હા સાચી વાત એ લોકો આમ અમુક વાર તો કેવું કે આમ ટાઈમે નહી જોતા રાત છે કે દિવસ છે અને ઠંડી છે કે કોઈ ઋતુ છે એ પણ નહીં જોતા અને આપણા માટે એટલી બધી આમ સુરક્ષા હા
હા સાચી વાત છે. આપણે પણ આપણી પણ આપણા દેશ પ્રત્યે ઘણી બધી ફરજો છે. કે આ લોકોને કેવાય ને કે અ આમ કેવાય કે સેનામાં જઈને દેશની સેવા કરી છે, એમ બધા ન લક્ષ્ય એવું હોય. જેને દેશ પ્રેમ હોય પણ ખાલી એ રીતે પ્રેમ ના દર્શાવાય એમ બીજા ઘણા બધા રસ્તા છે જેમાં તમે પોતાનો જે દેશ પ્રેમ છે દર્શાવી શકો છો.
હા
વસ્તુ તો આપણે આપણા દેશમાં દેશને પછી રાખવો જોઈએ.
હા એ તો ખાસ પાછું કેમકે જ્યારે જુઓો ને ત્યારે લોકો આમ આમ તેમજ કચરો ફેંકી દેતા હોય છે. એના લીધે પછી પર્યાવરણ પણ ઘણું નુકસાન થાય છે
હા એટલે પોતાનું ઘર જેમ હોય ને એમ આપણે આપણા દેશને સાચવવું જોઈએ કે આ ઘરમાં આપણે જેમ દરરોજ કચરા પૂતું કરીએ એમ આપણે આજુબાજુનું કરવું જોઈએ પછી આપણેે ક્યાંક એવા સ્થળોએ ફરવા જઈએ કે જે આપણા દેશનું ગૌરવ છે કે આપડ સાત અજાય માંથી એકજ બી આપડા ભારતમાં છે જે ત્યાજ મહેલ એવા પછી અ લાલ દરવાજા જે દિલ્હીમાં છે. પછી જે જગ્યા પર છે ને લોકો ભીડ તો બહુ હોય પણ પછી છે ને ત્યાં લોકો કચરો બહુ કરતા હોય છે
હા એ તો મેં ઘણી જગ્યાએ જોયું છે કે આપણા જેમ જાહેર સ્થળો હોય જે ફરવા લાયક હોય ત્યાં પણ આવમ કચ્છ ગંદકી બહુ જ જોવા મળે છે
હા તો એ જે છે એ ના કરવું જોઈએ કે તમારા એ પણ તમારી ફરજમાં આવે પછી હા બીજું જો તમારી ફરજમાં આવે વોટ આપવાનું
હા એ તો સા ખાસ
અ અઢાર વર્ષથી ઉપરના તમે છો તો વોટ આપવો તમારે નૈતિક ફરજ છે એમ
હા
અને અ એના માટે તમે તમને જે લાગતો હોય એ નેતા ચૂઝ કરીને એને તમારે વોટ આપવો જોઈએ
હા
ઘણા લોકો એવું હોય છે કે અઢાર વર્ષથી ઉપર થઈ જાય તો પણ ચૂંટણી કાર્ડ નથી હોતું એમની પાસે
હા
કે હું વોટ નહીં કર તો શું ફરક પડશે એમ
હા પણ ઘણું બધો ફરક પડે અમુક વાર
હા લોકશાહી દેશ છે તો આપણે એને જે આપણું લોકતંત્ર છે એને જાળવી રાખવા માટે વોટ આપવો જોઈએ
હા કેમકે જો તમે એક જણાના વોટ ના લીધે જો ગલત નેતા ચુનાઈ જાય ને તો પછી એ ઘણું નુકસાનકારક બની શકે છે
અને પછી અ ત્રીજી એ વસ્તુ આવે કે આપણે છે ને પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી એ વખતે તો આપડે બહુ એ ઝંડા લેરાવતા હોઈએ છીએ પણ પછી એવું પ તેને
એટલે રસ્તા ઉપર ઝંડા દેખાય
તો તમે એક દિવસ કે બે દિવસ પૂરતું એ ઝંડાનું તમે સન્માન ના કરો દના ત્રણસો પાસઠ પાસઠ દિવસ એનું સન્માન કરો એક રાષ્ટ્ર રાષ્ટ્રગીત ચાલુ હોય તો ઉભા નથી થતા,
હા
કે આપણે અ જે પાઠ્યપુસ્તક હોય છે, એક થી બાર ધોરણનું એમાં પહેલા જ ભારતનું પ્રમાણપત્ર હોય છે.
હા
કે જેમાં આપણે શપથ લેતા હોઈએ છીએ, કે ભારત મારો દેશ ભાર મા બાકી હ મારા દેશનું જે અ ગૌરવ બનીશ અને એનું કર્તવ્યનું પાલન કરીશ એમાં સૌથી મોટી દરરોજા આપણે એ જ પ્રતિજ્ઞા લીધી છે, થી બાર ધોરણ સુધી પણ કેવું, ખાલી ગોખવાનું અને બોલ દેવાનું બસ હાથ આપે આગળ રાખીને,
હા, એનું પાલન તો મોસ્ટલી લોકો નહી કરતા.
હા તો એનું અને સ્કૂલોમાં પણ એનું પાલન કરતા શીખવાડતા હોવ ને,
તો પણ સારું હા.
તો ઘણો ફેર પડી શકે છે, એમ
હા
અને બાળકોનામાં દેશ ભાવના દેશ પ્રત્યે ન જે એમનું પ્રેમ છે, એ જગાડવા માટેના કાર્યક્રમો કરવા જોઈએ.
હા એ તો ખાસ કેમ કે અમારે પણ અહં અમુક વાર શાળામાં છે, ને છવ્વીસમી જાન્યુઆરી કે એવું ક હોય ને ત્યારે એવા પ્રોગ્રામો રાખવામાં આવતા જ હોય છે. કે જેનાથી બાળક અને દેશના પ્રત્યેની એની જે ફરજો છે. છે
એ સમ હમ્મ હમ્મ અને આ આપડા જે આપણને આઝાદી મળી છે.
હમ્મ
તો એમાં કોનું કોનું કુરબ કુરબાની હતી, કોને કોને એમાં બલિદાન આપ્યું છે, એ પણ મહત્વનું છે
હા, અને આપડે હા, બોલો બોલો
કારણ કે એમાં કેટલા જે આપણા શહીદો છે, જે કુરબાન થઈ ગયા
હ હા
માટે રાણી લક્ષ્મીબાઈ
હા હા
જી જી પછી આપણા દેશ નું બંધારણ કોને ઘડ્યું છે આપણો દેશ જોડે કોને લીધે આવ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલ
હા
આંબેડકર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર આંબેડકર અને ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે તો ખાલી દેશ માટે નહી સ્ત્રીઓ માટે પછી બાળકો માટે
હા ઘણું કર્યું છે
બાળ લગ્ન રોકાવડા આવ્યા છે
હા
આ છાત જે હતી કે નીચે પ્રજાતિ અને ઊંચી પ્રજાતિ જે લોકો તો એ મટાવા માટે બંધારણ ઘડ્યું છે
હા અને હાલ તો કેવું કે આપડે શાળામાં પેલો સામાજિક વિજ્ઞાન સબ્જેક્ટ આવતો હોય છે વિષયમાં ઘણું દેશને લઈને આમ સમજાવવામાં આવતું હોય છે કે દેશમાં આવા આવા નિયમો છે આવી રીતે પાલન કરવા જોઈએ એટલે એક સારી બાબત છે કે આપડા દેશ વિશે બાળક જાણી શકે છે
હા હા એ તો છે અને અ ખાલી અ એવી રીતના પાઠ્યપુસ્તક માંથી જ નહીિ અત્યાર તો થ્રીડી નો જમાનો થઈ ગયો છે અત્યારે તો વિીડયો નો જમાનો થઈ ગયો છે લોકો કેટલા બધા ઓનલાઈન નાટકો રજૂ કરતા હોય છે લોકો જે એ આખા ઇતિહાસને દર્શાવતા હોય છે કેવી રીતના અંગ્રેજો આપણા ભારત
હા મુવીઝમાં પણ આવતું જ હોય છે
હા આપડા પૂર્વજો એ સો વર્ષ સુધી જે સહન કર્યું છે એની ગાથાઓ છે
હા
તો અને આપણો ભારત દેશ પહેલા આવો નહતો આપણા ભારત દેશ પાસે અઢળક ધન હતું આપણા ભારતને સોનાની ચીડિયા કહેવાતું હતું
હા હા
અંગ્રેજો આવે આવીને બધું લૂટી દીધું તો એ જે બધી વસ્તુઓ છે એમને જયારે સમજાશે તો એમનામાં એક ભાવના જાગશે કે આજે આપ મળ્યું છે ભારત દેશની જે આઝાદી એમને નથી મળી એની બહુ મોટી કિંમત ચૂકવાઈ છે
હા
એ જે આટલું બધું કિંમતી છે એની આપણે કદર કરવી જોઈએ
હા કેમકે એની માટે તો આપણે ગાંધીજી પણ ઘણું અહિંસાના માર્ગે અંગ્રેજો સામે લડ્યા હતા. કે આપણા દેશને આજ. ઝદી મળી શકે
હા પેલો સત્યાગ્રહ તો એમને
હા.
હા તો એના લીધે એક કેહેવાય ને કે કોઈ હથિયાર વગર જ બધાને બધા અંગ્રેજોને જે છે એને તગડી મૂક્યા હતા એમ
અહિંસા ના માર્ગે
ચના માર્ગે
હા.
બાળકોને સંભળાવવી જોઈએ એ એના જે રિલેટેડ મુવીઝ હોય એ આપણે જે છે એ બાળકોને બતાવવા જોઈએ
હા
જેમ કે પેલું સંદેશ આ તે બોર્ડર જે હા એ બર્ડર બોર્ડર જે છે એ એમાં આખા જે સૈનિક છે એની લાઈફ બતાવી હોય છે એમાં કે પોતાની માતા જે છે બહેન છે પત્ની છે બાળકો છે એ બધાને કેવી રીતને છ કારણ કે છેલ્લે છે તો એ પણ માણસ જ ને એમને તો બધાને યાદ આવતી જ હોય ને
હા
અને સૌથી વધારે મહાન તો એ માતાઓ કેહેવાય જે પોતાના બાળકોને આવી રીતે પોતાના કળેજા પર પથ્થર મૂકીને મો
હા એતો ખાસ
હા તો અ એવા લોકો જે છે આપણા દેશના સાચા જે હીરો કેહેવાય ને એવું કહીએ ને તો પણ ચાલેમ
કેમ કે ઘણું કરે છે દેશની રક્ષા માટે
હા અને અ ના ઠંડી જોવે ના વરસાદ જોવી. ના તાપ જો કારણ કે ઠંડીમાં એટલા એટલા એટલી ઠંડીમાં એ લોકો મોટા મોટા જેકેટ અને એમના ખભા ઉપ જે બંદૂકોનો ભાર હોય છે પણ ઘણો બધો હોય જાય
એ તો વાત છે જ
હા એટલે આપણા દેશ પ્રત્યેની ફરજો લોકોને સમજાય
એવા હા એટલા પ્રયત્નો આપણેે પણ કરવા જોઈએ હા હા વાંધો નહી